હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેન્ છો?
મજામાં આપણે હમણાં જ વાત કરીને.
હા આજે પણ ચાલવા ગઈ તા?
આજે તો નહી.
આજે નહી ચાલ
ની અમના જરીક વાર પહેલા આપણેે વાત કરી ને ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ.
હા
હા તો આપણેે હમણા વહેલા ઉઠવાના ફાયદાઓ
હા હા સર હા ચાલશે
હા તો વહેલા ઉઠવાની આદત અને સારા જીવનનું એક મહત્ત્વપૂર્ણ રહેસ્ય માનવામાં આવે છે એના બહુ બધા બેનિફ ફિટ છે આપણે જલ્દી ઉઠીએ તો આપણે હેલ્થ પણ સારી રહી.
હા તો સરી રય છે.
હ અને એમ ફ્રેશ ફીલ થાય છે આપણે જલ્દી ઉઠીએ તો હા.
હા મજા મજું થાય છે.
હા અને બહુ બધા સક્સેસફુલ લોકો જલ્દી ઉઠે છે સવારના.
હા સ છ પ્રક પણ કહેે છે. જદી હો
હા અને પ્લસ સવારે એમ શાંત વાતાવરણ રેય. આપણે કંઈ ચાલવા માટે પણ જઈ શકીએ પછી વિદ્યાર્થીઓ ભણી પણ શ કે છે સવારે જલ્દી ઉઠીને શાંત દિમાગથી
સજ આવી છે સવાર માં ઉઠવાની બહુ મુશ્કેલ લાગે છે. વા નથી કોશિશ કરું છું પણ
કેટલા વાગે ઉઠો છો તમે?
હો શ સાતેક વાગે.
તો બી તમે તો જલ્દી ઉઠો છો મેં તો કોલેજમાં છો મેં તો અગિયાર વાગે ઉઠો છો. તમને તો છુટ્ટી ચાલે છે કોલેજ ની.
નેવું
હા, પછી શરીર માટે પણ ફાયદા હોય છે, વધુ તાજગી અને ઉર્જા આપે છે, આરોગ્ય સારું રહે છે, કસરત માટે સમય મળે છે.
હમ્મ હમ્મ
હાય ચાલવો, પછી યોગા કરવું, ને બધું સારું રહે છે શરીર માટે.
હા, એવો શું ખાસ ફાયદો થાય છે.
બરાબર, પછી તનાવ ઓછો રહે છે. ધ્યાન, અને એકાગ્રતા વધે છે. પછી પોઝિટિવ વિચારો રહે છે તમારા. પોઝિટિવ વિચારો આવે છે, તમને સવારે.
હા હા, તે તો છે જ, કેટલા સમયે છે. ના ભાઈ, કેટલા સમય ચાલુ જોઈએ? કેટલો સમય ચાલે છે તુ?
અડધો, એક કલાક તો ચાલવું જ જોઈએ.
એવુ, તમે એક ધાર જોવો છો કે કોઈ હા કોઈ એકમાં જોવો છો કે, કોઈ ગ્રુપમાં જોવો છો, તમને પણ ભાવ ના આવે?
જાય, હા
તમને કંટાળો ના આવે ચાલવાનું?
ની આવે એમ, આપણા હેલ્થ માટે સારું રહી ને.
હા
ને તમને કંટાળો આવતો હોય તો, તમે કોઈ સોંગ સાંભળીને ચાલી શકો છો, નહીં તો તમારે કોઈ ફ્રેન્ડ સાથે જઈ શકો છો.
હા જે છે કોશિસ તો કરવી પડે.
હા ને એમ કોઈ સારી જગ્યા જવાનું, કે ચાલવામાં બી મજા આવે.
હા આદે પીશે ફરવાબી તો તેવું છે. ડબટીસ, જરબી
હ હા, ને તમને ટેન્શન પણ ઓછું રે છે. તો, તમે સવારે કસરત કરશો, ચાલશો તો.
હા, માનસીક તણાવ પણ ઓછો થાય.
હા
હા, સકારાત્મક વિચાર આવે છે, એને તો ફાયદા તો બહુ છે.
હા, વિદ્યાર્થીઓ માટે પણ બહુ ફાયદા છે, જીવન શૈલીમાં સુધારો થાય છે. કામ અને કારકિર્દીંગ માટે ફાયદાઓ રે છે.
સવારનું વાતાવરણ પણ ખુબ સુંદર હોય છે, એટલે તો જોવું જોઈએ.
હને હા તમે સવારે જલ્દી ઉઠશો, પછી તમારું બ્રેકફાસ્ટ પણ જલ્દી થશે. તો એ તમને જલ્દી ડાયજેસ્ટ પણ થઈ જશે.
હા
ને કામ પણ સમયસર પૂરું થઈ જશે તમારું.
હા, તેતો છેજ, પરવા કયા હોય, તઈ તે હોય નિમબું પાણી, નાસ્તો હાઈ એવું તો તઈએ એને કરું જ જોઈએ.
કરવું જોઈએ બરાબર.
હા હમ્મ, સારું મે દિવસભર ઓછો દિવસ જાય છે, સારું લાગે છે
સારું લાગે છે હા, પોઝિટિવિટી રહી છે એકદમ.
અ પ્રોબ્લેમ થાય છે સવારે જલ્દી ઉઠવામાં પણ એ સારું ર રહે છે આપણા શરીર માટે.
હા કોશિશ કરવી જોઈએ. કરવું જોઈએવ જોઈએ હ મને બીવગાટે છે કે કરવું જોઈએ. પણ ન
હમ. ને આપણે એમ લેટ ઉઠશુ ને તો આપણે એમ આખો દિવસ એમ લેઝી લેઝી પણ ફીલ થશે.
હમ.
કઈ કામ કરવાનું મન નહી થશે.
હા. આવી નથી કરવાની તો કરવું જ જોઈએ. જેનું જેસ્ છે જે કોલેસ્ટ્રોલ ન ત્રાસ છે બ્ગર.
હ
એને તો જોય થયું.
બરાબર.
હમ
ને, આપણા રોજની અ જીવનશૈલીમાં પણ સુધારો થાય છે આપણું નિયમિત રૂટીન બનશે. પછી સમયનો સારો ઉપયોગ થશે, હ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ થશે, સમય બચશે. પછી ડિસિપ્લિન પણ બનશે તમારું.
ને એક આપડે પંદર વીસ દિવસ આપડે એમ રોજે જલ્દી ઉઠશું ને તો આપને આદદ લાગી જશે.
હા. હા કરવી જોઈએ તો
હા.
કોશિશ તો કરવી જોય સવારમાં તો સાંજે.
હા તમારો અવાજ અટકી રહ્યો
હા આવે છે?
હા.
તમે રોજ જતા હતા ફરવામાં?
હું તમને કઈ બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવતો હોય છે.
હેલો.
હા હવે નહી આવતું, હા બોલો.
હા મનતા છે અને પ્રસન્ન રહ્યા છે.
હા, ને આજ કાલ હું છે.
કરવું જ જોઈએ.
હા, એક્સરસાાઈઝ તો કરવી જ જોઈએ.
એક્સરસાઇઝ કરવી જોઈએ.
હા હવે તો બહુ બધા લોકો સવારે જલ્દી ઉઠીને પછી આપણા ગાર્ડનમાં જતા છે ત્યાં એક્સરસાઇઝ કરતા છે.
હા બરાબરજી આવ તો કઈ જવાબ સવાર ના ઉઠી ને શું છે આપણા દિવસ નું કામ તો સમય કટોર ન કરી શકાય. જલ્દી ફટાફટ થાય છે આપણુ કામ.
હ પણ હવે હું છે આ, વરસાદમાં તો નહી જવાય બાર.
હા વરસાદમા ઘરે પણ
હા ઘરે પણ કરી શકીએ હા, ઘરે પ્રાણાયામ વગેરે કરી શકીએ આપણે.
હા
ને આજકાલ એવુ છે કે વિદ્યાર્થીઓ એમ સ્ટ્રેસ બો લે તા છે ટેન્શન બો લતા છે તો હું છે સવારે ઉઠીને આપણે જરા મેડિટેશન કરી લઈએ પ્રાણાયામ વગેરે કરી લેએ તો ટેન્શન પણ ઓછું રહેશે
હા ટેનસન પણ ઓછું થાય અને આમ ગેસ માં પણ કામમાં પણ મન કેન્દ્રિત કરી શકાય છે.
હા એજ
સુર ના જતા જતા નેશનલ સારું આવે છે.
આવર
એટલે તો સારું છે વાઈક જે સારું છે ઓ વું જોઈએ કરવુ જોઈએ
હા સવારે આમ પાંચ છ વાગે તો ઉઠી જ જવું જોઈએ હા હા એજ પછી જલ્દી ઊઘ પણ આવી જાય છે. સા રાત્રે
હા કાયૅશમતા વધી જાય છે. આખો દિવસ ઉત્સાહ બને છે. હા ઉર્જા કેમ ઉર્જા રહે છે આપણા શરીરમાં. પાણી જેવી સવારમાં જો એ થર વાર જઈએ હા લેટુટા હોય છે. તો કામ કરવાના મન નાથી લાગતો તો આાલસ જાવે છે દિવસ ભર
હમ
ઊંઘી જ રહેવાનું યો વાટી છે.
મેં આજ કલ તો બદલ
બહ આવે છે હા લેટ જ મજા એટલે રાતે ભી જલ્દી સવારમા ભી જલ્દી ઉઠો
હા હા
હા સારું છે તેનો બેનિફિટ તો બહુ સારા છે.
સિટી બાજુ તો બધા લેટ જ ઊંઘે છે પછી લેટ જ ઉઠતા છે.
હા
ને એનાથી હુ છે કે તનાવ વધી જાય છે.
હા એ તો બેનિફિટ સારા છે એના સવારમાં બધું
હમ ને ઊંઘ પણ પૂરી નથી થતી પછી
હા ચાલશે પછી મળશે હમ હા સા સારું હા થેન્કયુ જય શ્રી કૃષ્ણ
જય સી ક્રિષ્ના